હલો.
આજે મને ફિલ્મ. વિુ ઈચ્છા થઈ રહી છે
મને પરિવાર આધારિત. મને તો ફિલ્મો બહુ ગમે છે, ખાસ કરીને ફિલ્મો જે સારી વા. સાથે કોઈ સંદેશો પણ આપ.
મને પરિવાર આધારિત. હર્ષિયા અને . અનેે છે.
સાચી વાત. ઘણી વખત આખો દિવસ કામમાં પસાર થઈ જાય છે. પછી સારી ફિલ્મો જોવાથી થાક પણ ઓછો લાગે છે. મનોરંજન માણસના જીવનમાં પણ જરૂરી છે.
એવ જ નહી તો સાંભળવા, નાટકો જોવી, વાર્તાઓ વાચવી આ બધું પણ મનોરંજનનો ભાગ થે.
મને તો જૂના ગીતો સાંભળવાનો પણ ખૂબ શોખ છે. જેના ગીતોમાં શબ્દો અને ભવનાઓ ખૂબ જ સુંદર હોય છે.
મ પણ જ લાગે છે. જ્યારે મન થોડું ઉદાસ હોય ત્યારે, મનપસંદ ગીત સાભળવાથી મન ફરી પ્રસન્ન થઈ જાય છે.
અને પરિવાર સાથે બેસીને ફિલ્મ જોવાની મજા જ કઈ અલગ હોય છે. બધ બધા સાથે હસવું, ચર્ચા કરવી અને વાતા વિશે પોતાના વિચારો જણાવા ખૂબ આનંદ આવે છે. હા.
પરિવાર સાથેનો સમય પણ સારી રીતે પસાર થાય છે. ઘની પરિવાર બતાવા માં આવે છ.
બાળકો માટે પણ મનોરંજન જરૂરી છે. પણ તે એવું મનોરંજન હોવું જોએ જેનાથી જ્ઞાન પણ વધે.
બરાબર ઘણી વાર્તાઓ અને ફિલ્મો પણ આપણને સારા સંસ્કાર, મહેનત અને સચ્ચાઈ નો મહત્વ સમજાવે છે.
મને લાગે છે કે, મનોરંજન માત્ર સમય પસાર કરવામા તે નથી પરંતુ જીવનમાં નવી ઉર્જા લાવા માટે પન છે.
જ્યારે મન ખુશ રહે, ત્યારે આપને વધુ સા કામ કરી શકીએ છીએ.
તૂ કેને કે. કોઈ એવી ફિલ્મ જોઈ છે, જેનાઈ તારા વિચારોમાં બદલાવ આવ વ્યો હોય.
હા, ઘણી વખત એવી વાર્તાઓ જોઈ છે. જેમાં મુશ્કેલ પરીસથીઓમાં પણ હિંમત ન હારવાની શીખ મળે છે. એ લાંબા સમય સુધી યાદ રહે છે.
મને પણ એ વાર્તાઓ ગમે છે. કારણ કે, તે જીવનમાં આગળ વધ ધવા માટે પ્રેરણા આપે છે.
આજકાલ લોકો મનોરંજન માટે ઘણી અલગ અલગ રીતો અપનાવે છે. કોઈ ગીતો સાંભળે છે, તો કોઈ પુસ્તકો વાંચે છે, કોઈ રમ છે.
હા, અને દરેક વ્યક્તિની પસંદગી અલગ હોય છે. મહત્વની વાત એ છે કે, મનોરજન સ્પષ્ટ અને ઉપયોગી હોવું જોઈએ.
બરાબર સારું મનોરજન જીવનને વધુ શકાય છે.
હા, આ વિષય તો ઘણો રષપ્રદ છે. ફિલ્મોમાં અલગ અલગ પ્રકાર, કલાકારોનું કામ, ગીતો અને વાર્તાઓ વિશે પણ ઘણી વાતો થઈ શકે.
સય પર આગળ વાત કરીએ.
તું હમણાં કહી રેહતી હતી કે, ફિલ્મો જીવનમાં પ્રેરણા આપે છે. મને એ વાત બહુ ગમી ઘણી વખત એક સારી વાર્તા માણસને નવી દિશા પણ બતાવી શકે છે. કે
કેટલીક ફિલ્મો હોય છે.
એક
પછી લાંબા સમય સુધી રહે છે શીખ
સાચું હ તો ખાસ કરીને એવી વાર્તો ગમે જેમાં સામાન્ય માનસ પોતાની મહેનત થી સફળતા મેળવી એવી વાર્તાઓ વાસ્તવિક લાગે છે.
જ આપ એવી ફિલ્મો જોઈએ ત આપને લાગ કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો ધીરજ રાખવી જોઈએ.
હા મનોરંજન એક મોતું એવું કામ છે કે આપણને થોડા સમય માટે ચિંતા અને તણવથી દૂર રાખે.
બરાબર આખો દિવસ કામ કર્યા પછી થોડો સમય હસ્યા ભરેલી ફિલ્મ કે કાર્યક્રમ જોવાનું મન હળવું થઈ જાય છે.
મને તો હાસ્ય કાર્યક્રમો બહુ ગમે છે હસવાથી મન પ્રશન્ન રહે છે અને ઘરમાં પણ આનંદ નો વાતાવરણ બને છે.
હસવું ખરેખર ખૂબ જરૂરી છેની વાતોમાં હસ્ય શોધવાથી જીવન સરળ લાગે છે.
તેને ગીતો વિશે શું લાગે છે ફિલ્મોમાં ગીતો પણ મનોરંજનનો મહત્વનો ભાગ હોય છે.
હા ઘણા લોકો તો ફિલ્મો કરતા ગીતો વધુ યાદ રાખે છે. મધુર સંગીત સાંભળવાથી મને શાંતિ મળે છે.
મને સવારે મધુર ભક્તિગતો સમરવા ગમે છે. દિવસની શરૂવાત હકારાત્મક રીતે થાય છે.
હળવું સંગીત સાંભળીયે તો દિવસ નો થાક પણ ઓછો થાય છે.
સાચી વાત, સંગીતમાં એક અલગ જ શક્તિ હોય છે, શબ્દ અને સુર સીધા મનને સ્પસી જાય છે.
સાથે જોડાયેલા હોય છે્યારે વાર્તા ન ભાવ વધુ સારી રીતે સમજી જાય છે.
મહદ નૃત્ય પણ ગમે છે કેટલીક ફિલ્લોમાં સુંદર નૃત્યો જોવા મળે છે.
એક પ્રકાર નો મનોરંજન છે. ઘણા લોકોને દ્વારા પોતાની લાદણીઓ વ્યક્ત કરે છે.
બાળકો પણ ગીત અને નૃત્યો બહુ ગમે છે, તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે.
એકદમ સાચો, શાળાઓમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે છે.
મને યાદ છે, શાળામાં જયારે કાર્યક્રમો થતા તે રાખું વાતાવરણ ઉત્સાહથી ભર રઈ જતું.
હા, મિત્રો સાથે તૈયારી કરવાની અભ્યાસ કરવો અને પછી મંચ પર રજૂ કરવી એ બધું ખૂબ આનંદદાયક હોય છે.
મનોરંજન માનસ ને માત્ર ખુશ નથી કરતું. પણ તેની અંદરની સર્જના ત્ક શક્તિ પણ બહાલ આવેે છે.
ખરે કોઈ મિત્ર ચિત્ર બનાવે છે, કોઈ ગીત ગાય છે વાર્તા લખે તો કો એ અભિનય કરે, બધું મનોરંજન સાથે પ્રતિભાનો વિકાસ પણ કરે છે.
આજે તો આપણે ફિલ્મો, અને મનોરંજન વિશે ઘણી વાતો કરી. હજુ પણ આ વિસે બધું બાકી છે.
તો આપણે મનોરંજન ના બીજા ઘણા પાસા વિશે વાત કરવાની છે, ચલ વાત ચાલુ રાખીએ.
આપણે આમાં હમણાં સુધી ફિલ્મો, ગીતો અને નૃત્ય વિશે વાત કરી હવે મને લાગે છે, કે મનોરંજનના બીજા ઘણા પ્રકારો વિશે વાત કરવી જોઈએ.
ફિલ્મો સુધી મર્યાદીત નથી, ઘણા લોકોને વાર્તાઓ વાંચવાનો પણ ખુબ શોખ હોય છે.
સાચું, સારી વાર્તા વાંચવાથી કલ્પના શક્તિ વધે છે. અને નવા નવા વિચારો પણ મળે છે.
મને બાળપણમાં દાદી વાર્તાઓ સાંભળવાની બહુ ગમતી હતી, દરરોજ નવી વાર્તાઓ સંંભળવાની આટરદાર રહેતી.
મારા ઘરે પણ એવું જ હતું, રાત્રે બધા ભેગા થઈ ને વાર્તા સંભાળતા એ સમય પણ ખુબ જ યાદ આવે છે.
એ વાર્તાઓ મનોરંજન સાથે જીવનના મૂલ્યો પણ શીખવા મળતા હતા.
હા સત્ય, પ્રામાણિકતા, દયા અને મહેનત જેવા ગુણો વિસ તે ઘણી શીખ મળતી.
આજકાલ લોકો પાસે મનોરંજન માટે ઘણી સુવિધાઓ છે. પરંતુ, જુના સમયોમાં પણ લોકો ખૂબ આનંદથી જીવન જીવતા હતા.
કારણ કે, તે એ લોકો એકબીજા સાથ તે વધુ સમય પસાર કરતા હતા. વાતચીત રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભે ભાગ લેતા.
મને લાગે છે, કે મિત્રો સાથેની વાતચીત પણ એક સુંદર મનોરંજન છે.
એકદમ સાચું. જ્યારે મનની વાત કોઈ પોતાના માનસ સાથે કરેને ત્યારે, મન હળવું થઈ જાય.
અને મિત્રો સાથે હસ્ય મજા કરીએ. ત્યારે, સમય ક્યાં પસાર થઈ જાય. તેની ખબર જ નથી પડતી.
હા, ઘણી વખત યાદ કરશો, એના માટે. મોટી ઘટના નય
મને તો મેરાને સાસ્કૃતિક સવામાં જવું પણ બહુ ગમે છે.
અરે હા, ત્યાં સંગીત, નૃ ત્ય, નાટક અને વિવિધ કાર્યક્રમો જોવા મળે છે.
અને સ્થાનિક કલા અને પરંપરાઓને પણ નજીકથી જાણવાની તક મળે છે. આપના સમાજની સંસ્કૃતિ જીવન રાખવાવામાં આવા કાર્યક્રમોનું ઘણું મહત્વ છે.
સાચી વાત. મનોરંજન માત્ર આનંદ માટે જ નહીં, પરતું સંસ્કૃતિના ઘર વધારવા માટે પણ જરૂરી છે.
ઘણા લોકો અભિનયને પણ ખૂબ પસંદ કરે છે. નાટકોમાં કલાકારો જીવન રીતે પાત્ર ભજવે છે.
હ, નાટક જોવાની મજા કય અલગ હોય છે. દરેક સંવાદ અને અભિવ્યક્ત તી સીધી દર્શકો સુધી પહોંચે છે.
મને લાગે છે, કે કલાકારોની મહેનતને પણ આપણે સમજવી જોઈએ. એક સારી રજૂઆત પાછળ ઘણો અભ્યાસ હોય છે.
ખરેખર કલાકારો, ગાયકો અને સંગીતકારો અને લેખકો સોમમરીને મનોરંજન ની દુનિયા બનાવે છે.
અને તેના કારણે, લોકો પોતાના વ્યસ્ત જીવન માટે થોડો આનંદ મેળવી શકે છે.
ઘણી વખત કોઈ સુંદર ગીત કે ફિલ્મોની વાત વર્ષો સુધી યાદ રહે છે.
હાં, કારણ કે, જે આપણા જીવન કોઈ યાદ સાથે જોડાઈ જાય છે.
તેને ક્યારેક એવું થયું છે. કે કોઈ જુનું ગીત સાંભરીને બાળપણ યાદ આવી ગયું હોય.
હાં, ઘણીવાર. કેટલીક, ધૂન સંભળતા જ જૂના મિત્રો સારાં અને પરિવાર સાથેનો સન યાદ આવી જાય છે.
મનોરંજનની આતો ખસે જ છે, તે યાદોને જીવંત રાખે છે.
સાચું કહ્યું. અને જ્યારે આપને એવી યાદો વિશે વાત કરીએ. ત્યારે, આનંદ બમણો થઈ જતો હોય છે.
હજુ તો આપણે મનોરંજન અનેક પાસાઓ વિ સે વાત કરીએ. રમત ગમત પ્રવાજન્મે મળતું મનોરંજન, અને પરિવાર સાથેની મોજ મસ્ત પણ વાત કરવાની બાકી છે.
હાં, આ ચર્ચા ખુબ રસપ્રદ બની રહી છે. ચાલ હવે આગળ હજન વાત કરીએ.
સાચું.
તું હમણાં રમત ગમત અને પરિવાર સાથેની યોજાસનાની વાત કરી હતી, ખરેખર એ પણ મનોરંજનનો મહત્વનો ભાગ છે.
ઘણી વખત લોકો મનોરંજન, એટલે માત્ર ફિલ્મો સમજ હોય છે. પરંતુ બહાર જઈને રમવો, પરિવાર સાથે સમય પસાર કરવો, અને મિત્રો સાથે રમવો એટલું જ મહત્વનું છે.
બાળપનમાં આપણે સાંજે બહાર રમવા જતાં હતાં, એ સમય કેટલો આનંદમય હતો.
હાં સંતાકુકડી ડળડોડી, પકડા પકડી અને બી જે ઘણી રમ તો રમતા. કલાકો સુધી રમ્યા પછી પણ થાક લાગતો ન હતો.
કારણ કે, એ રમતોમાં આનંદ સાથે મિત્રતા પણ હતી, બઢા એકબીજાની સાઠે હસતા હતાં, મજા કરતા અને નવી નવી વાટો કરતાં.
આજકાલ પણ જો બારકો બહાર રમે ને તો તેમને શારીરિક અને માનસિક બંને લાભ મરે.
હાં અને રમત ગમતમાં ભાગ લેવાઠી આત્મવિશ્વાસ પણ વધતો હોય છે.
મને લાગે છે કે પરિવાર સાથે ફરવા જવું. પણ એક સુંદર મનોરં જન છે.